શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજામાં શું કરો છો?
કઈ નઈ બસ આ બેઠી છું સવારે સવારે વોક કરી આવી.
હા હા વોક તો હમણાં કરવી જ જોઈએ, આપણા સ્વાસ્થ્ય ન ધ્યાન તો આપણને પહેલા રાખવો જોઈએ. એ કહેવાય છે ને કે નિરોગી કાયા સૌથી પહેલા તો આપણને નિરોગી કાયા હોય તો આપણા પાસે, સૌથી મોટું ધન એ જ છે.
હા એજ તો, અને હું શું એક્સરસાઇઝ કરવા દ છે ને આપણું શરીર પણ સારું રહે છે, એકદમ ફિટ રહીએ છીએ આપણે. અને ડોક્ટર પણ કે છે ને કે એક્સરસાઇઝ કરવી જ જોઈએ.
હા સાચું કહો છો અને, જો આપડો સ્વસ્થ રહીએ આપણે સવાર ની શરૂઆત એવી રીતે કરીએ હલકી ફૂલકી એક્સરસાઇઝ કરીએ કે કોઈ યોગ કે આપડ જો આપડે આપણા રૂટનમાં કરીએ તો એનાથી આપણેે શું સ્ફૂર્તિમય આપ દિવસ તાજગીનોઅનુભવ કરીએ આપણું શરીર બી સાફ સ્વચ્છ રહે, અને એક્ટિવ રહે તો એ એના માટે આપણને જો આપણા શરીર માટે, આપણા માટે થોડો ટાઈમ તો કાઢવો જ જોઈએ અને આટલા વ્યસ્ત, બધાનો જો ગૃહિણી હોય તો એમનો તો કેટલો જીવન કેટલો વ્યસ્ત હોય છે. તેટલા વ્યસ્ત જીવનમાંથી થોડું સમય તો કાઢીને આપણને આપણા માટે કાઢવો જ જોઈએ અને આપણું શરીર ન ખ્યાલ રાખવો જોઈએ.
રાખવો જ જોઈએ છે બધા કે છે કે મને સમય નથી. નથી મળતો મને આમ નથી થતો, પણ હું શું કવ છું કે આખા દિવસ એક કલાક તો આપણા માટે આપણે કાઢી જ શકીએ છીએ.
સાચું કહો છો જો, આપડી આટલી વ્યસ્તતામાં થી જો આપણા માટે પોતાના શરીર માટે જો આપણે સ્વસ્થ રહેવા માટે આપડી જે દિનચર્યામાં આટલો સમય ના કાઢી શકીએ તો પછી આપણું, બધું આપણેે બીમાર થઈએ પરિસ્થિતિ પરિસ્થિતિ નો સામનો કરવો પડે, કે આપણે ડોક્ટર ઉપર પેન્ડઈ ક તો આપણા શરીરમાં કોઈ એવા પ્રોબ્લમ થઈ જાય તો એના કરતા તો આપણને એના પહેલા થોડા આપણા શરીર માટે સજગ રહીને, કોઈને કોઈ એક્સરસાઇઝ કરવાની આદત પાડવી જોઈએ જે હલકા ફુલકા આપણા પ્રમાણે જે આપણે કરી શકીએ, અને અને સવારે સવારે એક્સરસાાઈઝ કરવાના પહેલા આપડી દિનચર્યા શરૂઆત કરીએ એના પહેલા થોડું અનુલોમ વિલોમ, કા તો નવ નવા એવું પાણી પીવું જોઈએ પાણી પીવાથી આપણું પેટ સાફ રહે, આપડો બોડી ડિટોક્સ રહે, અને સાંજના બી આપણને ભોજન જમવાના પછી થોડો છોટો મોટો વજ્ર સાામલ કરવું.
હા કરવી જ જોઈએ અને શરીર ને તંદુરસ્ત તો રાખવું જ જોઈએ જો આપડણે એક્સરસાઇઝ કરીએ ને તો આપણ આપણામાં છે ને ઉઊર્જા પણ વધે મન પણ મન પણ ખુશ થાય અને છે ને મોટી વાત ઊંઘ પણ સારી આવે અને આપણને છે ને ધ્યાન અને ધ્યાન ને એકત્રિત કેવી રીતે કરવું એ પણ આપણને તો ખબર પડે,
બિલકુલ સાચી વાત કીધી તમે એનાથી ધ્યાન એકાગ્ર થાય આપણા કામ કરવાની જે સ્ટ્રેન્થ છે યાદ શક્તિ બધામાં વધારો થાય અને સારી રીતે આપણે આપણું કામ કરી શકીએ તો એના માટે આપણને જો આપણું કામ તો કરવું જ જોઈએ અને આજકાલ તો તમે જોયું હશે કે કેવા મતલબ આપણા ઘરના આસપાસ કેટલી કોઈ ગાર્ડન ક્યાં હોય છે તો ત્યાં કેટલા જણા એ એક સાથેથે મળીને ત્યાં યોગનોો અભ્યાસ કરે છે યોગ ને તોવે એટ મતલબ નેશનલ આપણા ભારતમાં તો એનો ટ્રેન્ડ છે જ એના કરતા વિદેશોમાં બ એનું ટ્રેન્ડ છે યોગ સાધનાને કેવી રીતે સારી રીતે પરખી છે મોટાથી મોટા રોગ હોય કે કેવી બીમારી હોય એનું ભી આપે રોગ એનું બી આપણે યોગા કરીને એનું નિવારણ કરી શકે
હા હા યોગાથી તો કેટલા બધા રોગો પણ દૂર થાય છે આપણા શરીરના
હા અને જો આપણેે સવારે. એ. વધારે આપણે એક્સરસાઇઝ. થાલતું પડતું ઝુંમબા યા એવું બધું બી આપણે જોયું હશે કે. કેટલી બધી ક્લાસો ફ્રી. ક્લાસ નું સેમિનાર લાગે છે. કે આપણે એને યુટ્યુબ ના માધ્યમથી. થી એવી આપ. આપણે કોઈને અંડર ગાઈડન્સ. હીને બી કરી શકી જો આપણને. ન આવે. આપ એવી રીતે એવા યોગા આપણને નહી કરવા જોઈએ જબરદસ્તી અ. એના એનો. આપણે પરિણામ દુષ્પિણામ ભો. પડે તો આપણને જબરદસ્ત. તી જે શરીરને સ્ટ્રેન્ચ કરે ધીરે-ધીરે આપ આપણને યોગ આપણો શરીર તે યોગ કે એક્સરસાઇઝ કરીને ધીરે-ધીરે વાળવું જોઈએ. એકદમથી આપણે એવા ભારી એક્સરસાઇઝ કે યોગા કરીએ તો એનું આપણને દુષ્પરિણામ બી મલે, તો આપણને બહું સાવચેત રહીને પછી યોગા
હા નહી. બરાબર વાત કીધી તમે આ. અને વ્ય વ્યવસ્થિત અને સંભાળી નહી અગર તમેસ કે જીમ જાઓ છો તો સારા ટ્રેનર જોડે ટ્રેનિંગ લઈને જ એક્સરસાઇઝ કરવી જ જોઈએ.
અને જોઓ ને તમે એક્ટ્રેસ છે, કેટલા બધા એક્ટ્રેસ છે, શિલ્પા શેટ્ટ ટી છે તો એ યોગ એ પોતે યોગ કરીને કેવી રીતે યોગ ને ભી એક અહ કમાવાનો એમને ઝરીયો કર નાખ્યો છે, એની કેટલી બધી સીરીઝ એટલા બધા યોગા સીખ પળવા ના સેમિનાાર અને એવા બધા લગાઈને અને એમને જોઈને દર્શકો પણ વધારે ઉત્સાહિત થઈને કરે છે.. કે જો આટલા બધા સેલિબ્રિટીને એ લોકો એક્સરસાાઈઝ, યોગા એને બધાને આપણા જીવનમાં અહ સમય આપે છે. છે કે સૌથી વધારે અહ એમની બોડીને એમાં લચક લાવવા માટે, ત્વચા સ્વાફ રાખવા માટે, નિરોગી રહેવા, માટે અને એક સ્ફૂર્તિનો તાજગીનો અનુભવ કરવા માટે ટે રેગ્યુલર તરીકે થી યોગા કે એક્સરસાઈઝ કે વોકિંગ એને આપણા જીવનમાં ઉતારે છે. તો એમને જોઈને આપણને બી એવો થાય છે કે આપણે બી એમને આપણેે બી એવું બધું કરીએ.
હા, હા એ વાત તો તમે ખરી કીધી. આ બધા એક્ટ્રેસને જોઈને જ કેટલાક અહ આજકાલની જે જનરેશન છે એ એક્સરસાઇઝ કરે છે, અને એ સારું પણ છે. ભલે કોઈને જોઈને કરે છે પણ એ સારું છે, એમના સ્વાસ્થ્ય માટે સારું છે. અને સવારે અહ મોટી એક્સરસાઇઝ થાય તો કઈ નહી. આપડે સવારે હલકો ફુલ્લો ના નાનો વોક પણ કરી લીએ ને તો પણ આપણું આખો દિવસ તાજગીમય નીકળે અને આપણું શરીર પણ સારું રે છે.
હા સાચું કહો છો અને સવારનો જો તાજગી ભરો ભર્યો વાતાવરણ હોય છે એવા વાતાવરણમાં આપણે બહાર જઈને એક વો વોક કરીને આઈએ આવીએ તો કેટલું મતલબ આપણને તાજગી નો અનુભવ હોય છે, આપણે બહાર ની તો કુદરત સાથે કુદરત નું જે એ સમય નો જેટલો મહત્વ છે એ આપણે કોઈને શબ્દોથી જાહેર નહીં કરી શકીએ આપણે એ અનુભવ કરીએ તો જ આપ આપણને ભાન પડે કે આપણે કેવી રીતે તે અનુભવ કરીએ છીએ. અહ એ જ એ જ તમે કેટલા જો સવારે પક્ષીઓ બોલે છે. અને સવારનું કેટલું મતલબ ઉર્જા- ઊર્જાવાન વાતાવરણ હોય છે. સૂર્ય ઉદય હોય છે અને એક આપણે સૂર્ય નમસ્કાર કરી લઈએ ને તો બી આપણું શરીર બહુ સ્વસ્થ થઈ જાય સારી રીતે. જો અંડર ગાાઈડન્સ પ્રમાણે કહે છે એ પ્રમાણે અગર આપે આપણે એ અગર આપડે સૂર્ય નમસ્કાર કરીએને તો સૂર્ય નમસ્કાર થી બી આપણને કેટલી બધી શરીરને અહ એક્સરસાઇઝ થઈ જાય છે. અને સવારે આપણે જો અહ અહ આપડે કહીએ છીએ ને હા સુપર આગળ હા વગર અહ સ્લીપર કે પહેર્યા વગર આપણેે એના પર ચાલીએ તો આપણે પા પા પગથી મતલબ એક્યુપેશર થાય છે આંખો આંખોને રોશ ની મળે છે એવા બધા કાર્યો બી આપણને સવારે કરવા જોઈએ. થોડો ટાઈમ કાઢીને ને આપણને એવું આપણા માટે બદલાવ કરવો જ જોઈએ એમ
અ નહી નહી કરવો જ પડે અને હું શું કવ એક્સરસાઇઝ કરતા તો છે ને ડાઈટમાં પણ વધારે ઈમ્પોટન્સ છે. ફક્ત એક્સરસાઇઝ થી જ કઈ નથી થતું એટલી જ જરૂરી છે. સારો ખોરાક ખાવું, સારી રીતે વધુ લેવું એ પણ મહત્વનું છે.
હા સાચુ સાચું કહું છે જે એક્સ હા બિલકુલ સાચું કહો છો તમે.
હલો
હલો હા અવાજ આવે છે. હેલો
છ હા આવે છે ને અવાજ હલો હલો
હા આવે છે હા આવે છે
હલો હા હા લોકો કહે છે કે હું એક્સરસાઇઝ કરું છું લોકો કહે છે કે હું એક્સરસાઇઝ કરું છું છતાંય મતલબ મને નથી લાગતું શરીર મારું આવું તો ફક્ત એક્સરસાઇઝથી કઈ નથી થતું એના જોડે આપણને સારો ખોરાક લેવો. પણ એટલું જ જરૂરી છે કે ફક્ તો એક્સરસાઇઝ કરવાથી કઈ નથી થવાનું છે. આપ આપડે બધું જે જંક ફૂડ છે ચીઝ છે એ બધું જ છોડવું પડે એના કારણે અને મેદો અને ચીઝ તો એ આપણા શરીર માટે કેટલું નુકસાનદાયક છે.
હા સા કહો છો અને જો આમ પુરી સવારે આપ આપણે જે નાસ્તો કરીએ છીએ ને એ બહુ ફ્રેશ અને બહુ તાજો આપણા શરીર ને પૂર્તિ મળે એવો કરવો જોઈએ. આપણે જોયું હશે કે આપણે. આપ વઢેરા હતા પેલા એ લોકો અ ગલે એવો એવું કરતા હતા કે રાતની ઠંડી રોટ કેટલી હોય એને છાસ સાથે સવારે એનો નાસ્તો કરતા હતા ક તો દૂધમાં કા તો છાસ માં એ એવી રીતે લેતા હતા અને એને કળેવો કહેતા. તો એવો કલેવો તે તો એનાથી એમને શરીરને બવ જ મતલબ બવ જ સારા ન્યુટ્રીશનસ મળતા હતા તો આ આપણને બી એવો તાજો. અને સારો નાસ્તો કરવો જોઈએ અંકુરિત અનાજ ઘરે હોય એ મૂગ કે મગ કે ચણા એવા પગળેલા હોય એ લેવા જોઈએ. અને સ સ્લા વધારે વધારે સલાડ ને આપણા જીવનશૈલીમાં ઉતારવું જોઈ જોઈએ. સલાડ વધારે ભોજનમાં લેવું જોઈએ અને આપડે તાજો શા ભાજી, ફળ અને અ જૂસ. એવું બધું આપડા ડાઈટમાં જરૂર થી સામેલ કરવું જોઈએ.
હા બરાબર કીધું તમે આ વાત આપણેે મસાલા વાળી વસ્તુ ઓછી લેવી જોઈએ અને તેલનો ઉપયોગ પણ થોડું ઓછું કરવું જોઈએ. અને ફક્ત મોટા જ નહી બાળ બાળકોને પણ એનું ધ્યાન રાખવું જોઈએ એમને રમવાનું દોડવાનું એ બધું એમના રૂટ રૂટીનમાં રાખવું જોઈએ જેથી એમની પણ એક્સરસાઇઝ થાય. અને નિયમિત કસરત કરવા તે છે ને વજન પણ નિયમ મતલબ કંટ્રોલમાં રહે છે.
હા બિલકુલ સાચું કહો છો. તો હવે તો હું તો જો કાલ થીજ આજે તો આજનો દિવસ તો ગયો આમ તો હું થોડું ઘણું તો કરું છું પણ હવે કાલથી તમે મને સારો મતલબ એક આઈડિયા આપ્યો છે કે આપણે યોગ અભ્યાસ કરીને આપણા શરીર ને સારો સ્વસ્થ રાખવો જોઈએ. તો હું તો આ કદમ હવે કાલથી જ ઉઠાવાની છું. તો તમે બી વહેલા ઉઠજો અને એ વોક તો કરીને જ આવજો.
હા નહી હું તો કરું જ છું ડોક્ટર પણ કે છે કે આપડે કેટલી બીમારીઓ દૂર થાય છે એક્સરસાઇઝ કરવાથી પણ. અને યોગ કરવાથી તો આપણું શરીર પણ લચીલું બને છે ચાલો તો તમે પણ હવે ધ્યાન રાખજો ને કાલથી પાકું વોક માટે નીકળજો.
હા. ચલો આવજો.
જો ચાલો રાધે રાધે.
રાધે રાધે.